હેલો ક છે મારું તમને.
હા મને તમારો અજ મને તમારો અવાજ બરાબર આવે છે હલો
બરાબર હવે છે હા નમસ્તે.
નમસ્તે કેમ છો?
હા મજામાં તમે કેમ છો?
બસ મજામાં.
મજામાં. હા તો આજે આપડણે થોડું કઈક આજેના આપડા ભારતના તહેવારો વિશે કઈક વાત કરીએ તો.
હા જરૂર ભારતમાં તો ઘણા બધા તહેવારો ઉજવાય છે એમાં તો તહેવારો ન લિસ્ટ આપણી પાસે ઘણું બધું છે જેટલા રાજ્યો છે એટલા તહેવાર છે ને દરેક રાજ્ય પોતાના ના અલગ અલગ તહેવાર માટે ફેમસ છે જેમ કે ગુજરાત નવરાત્રી માટે મહારાષ્ટ્ર ગણપતિ માટે પંજાબ પંજાબ એમના તહેવાર માટે લોડી માટે એવી રીતે દરેક રાજ્યનો. પોતાનો એક તહેવાર છે અલગ અલગ.
હા તો હમણાં જ આપડો ગુજરાતી નો જોઈએ તો અષાઢી એકાદશ. અરે અષાઢી બીજે બી એક મોટો તહેવાર ગયો ને હવે જે અષાઢી એકાદશી આવવાની છે. તો આપડે અષાઢી બીચ વિશે વાતો કરીએ તો અષાઢી બીચમાં જે જગન્નાથ પુરીમાં જે મો ટી રથયાત્રાઓ યોજાય છે. એ તો હવે આજે બધાને ખબર જ છે ભલે આપણે જાતે ન જઈ શકતા હોઈએ. તો ભી ત્યાંનું આજે હવે આપણે ઈન્સ્ટા ઉપર જોઈએ છે કે રીલ્સ માં કે ન્યૂઝમાં જોતા હોઈએ છે કેટલી સરસ મોટી ભવ્ય યાત્રા ત્યાં યોજાય છે. તો એનું એક આગવું મહત્વ છે હમણાં આપડે જોઈએ તો જગન્નાથ પુરી.
હા ખુબ જ સાચી વાત કરી તમે અમદાવાદમાં જે રથયાત્ર નીકળે છે એ તો બહુ જ ફેમસ છે. આ વખતે અમદાવાદમાં એકસો ઓગણપચાસ ની રથયાત્રા નીકળી હતી ભગવાન જગન્નાથ ની. એમાં ભગવાન જગન્નાથ ભગવાન બલભદ્ર અને ભગવાન સુભદ્રા સાથે નીકળે છે. એમાં સૌથી પહેલો રથ ભગવાન નો બલભદ્ર નો હોય છે પછી સુભદ્રા અને છેલ્લે જગન્નાથ ભગવાન ન રથ હોય છે અને સવારે વહેલી સવારે જગન્નાથ મંદિર થી રથયાત્રા નીકળે છે અને છેક આપ પોળમાં આવેલું સરસપુર જે મામાનું મોસાળ કહેવાય ત્યાં રથયાત્રા ત્યાં જાય છે અનેને ત્યાં બપોરે જ બધા ભાવિ ભક્તો જમણ વાર જમે છે અને જમી કરીને ભગવાન નો પ્રસાદ લઈને પાછી રથયાત્રા ત્યાંથી નીકળે છે અને નિજ મંદિરે પરત ફરે છે જે રાતે આવ રાત પડી જાય છે અનેને બધા બહ હર્ષો ઉલ્લાસથી રથયાત્રામાં જોડાય છે ને અષાઢી બીજ નું તો ખુબ જ મહત્વ
મહત્વ છે હા. થાય છે ને પેલો એવ પેલા એવા જાગતા દેવ છે કે આપડા જે એ પો તે હાલી ચાલીને ભક્તોને દર્શન આપવા માટે આવે છે. વર્ષમાં એકવાર એ લોકોની રથયાત્રા અમદાવાદ માં યોજાય છે એવી આપડે જોઈએ તો ઓડિસ્શસામાં જ જગન્નાથ પુરી છે જેનું મેન ધામ છે આપણું ભગવાનનું જગન્નાથજીનું. ત્યાં યોજાય છે એવું તો હવે તો શું છે ઠેર ઠેર જ્યાં ઇસ્કોન ટેમ્પલ આવેલા છે. એ લોકો બી પોતાની રીતે બધી જગ્યા ઓલ ઓવર ઈન્ડિયામાં રથયાત્રા ચાલુ થઈ ગઈ છે. પણ જે બે મોટી છે આપણે જોઈએ. તો એ ઓડિશા ની જગન્નાથ પુરી ની અને પછી તમે જેમ વાત કર છો કે અમદાવાદ ની. એ એક એનું અલગ જ વાઈપ્સ છે ત્યાંના તો અને એ તો તો લાખો ભાવિ ભક્તો ત્યાં જાય છે એ યાત્રામાં જોડાવા માટે પણ.
હા તમે બહુ સાચી વાત કીધી જોકે રથયાત્રા નું ખુબ જ મહત્વ છે હવે તો દરેક જગ્યાએ દરેક શહેરમાં જે નાના મોટા ઇસ્કોન મંદિર છે એ લોકો. પોતાની રથયાત્રા કાઢે છે જે લોકો. જગન્નાથપુરી અથવા અમદાવાદ માં આવેલી રથયાત્રા સુધી ના પહોંચી શકે. કે લોકો પોતાના સ. માં જ તંની જે રથયાત્રા નીકળે છે એનો લાભ લે છે જોકે હવે તો ટીવી ના. માધ્યમ થી બી લોકો રથયાત્રા નો લાભ લે છે પણ. આવી નાની રથયાત્રામાં જઈને બી લોકો એમ માને છે કે જાણે રથયાત્રામાં ગયા એવો અનુભવું. માણે છે- અને રથયાત્રા નું તો ખુબ મહત્વ છે અષાઢી બીજે ઘણા બધા લોકો નવા વાહનો છોડાવે છે પોતાનું જો કોઈ નવું ઘર લીધું હોય તો ત્યાં આગળ કુંભનું સ્થાપન કરીને નવા ઘરની નવી શરૂઆત કરે છે નવું વાહન વસાવે છે જે પણ કોઈ બી નવી શરૂઆત કરવીએ તો એમાં અષાઢી બીજનું તો ખુબ મહત્વ છે એમાં કોઈ પણ જાતનું તિથિ જોવી નથી પડતી ઘણા બધા લોકો અષાઢી બીજે જ નવા કામ ની શરૂઆત કરે છે નવું ઘર લે અથવા નવું વાહન લે અથવા કોઈ નવી વસ્તુ વસાવે છે જેથી કે જિંદગી એમને
હા- આપડા -હા નહી આપણે તો આ દિવસને બહુ સારી રીતે ઉજવીએ જ છીએ બધા એવી રીતના આપડે અષાઢી બીજના દિવસે રામદેવ પીર નું બી બઉ સારું એવું મહત્વ જ છે કે આપડે-ઈ પીર ની બી મોટી બીજ જ છે એ દિવસે એવી રીતના ઘણા જગ્યાએ તો ઘણા કાષ્ટ માં કે એવી રીતના પોતપોતાના પિત્રો નો બી એ લોકો આગો દિવસ માને છે અને સારી રીતે એ લોકો મનાવે છે અને હવે બી સારું છે કે આપડી આવનારી પેઢી ને બી અમુક વસ્તુને જાણ હોવી જોઈએ કે એ લોકોને ખબર હોવી જોઈએ -પણ હવે જે આ ઇન્સ્ટા ફેસબુક ના માધ્યમ થી એ લોકોને અમુક જે સ્ટોરી છે બહુ સારી રીતે આ લોકો કોને ખબર પડે છે કે જે અમુક તો આપણને બી એનું ડીપ નોલેજ નતું તુ-કે આ જગન્નાથ પુરી માં જગન્નાથ ભગવાન નું કેવી રીતના નિર્મિતિ થઈ કો ને મંદિર બાંધ્યું આ તે પણ હવે આ બધા વસ્તુથી આપ આપણને બહુ સારી જાણકારી મળી રહી છે
હા તમે સાચું કીધું પેલા જો આપણને આપે છોકરાઓને આપે રીતે વા રતા કઈને સંભળાવતા હતા પણ ઘણી વખત વખત હવે છોકરાઓને ના ખબર હોય તો ઇન્સ્ટાગ્રામ છે ગૂગલ નવું ઉપર સર્ચ કરીને બી એ લોકો જોઈ શકે ને એના વિશે જાણી શકે છે કે આ તહેવાર કઈ રીતે મનાવવામાં આવે છે ને કેમ મનાવવામાં આવે છે અને એના વિશે શું એની માન્યતા છે અને શું એના- ખાસ ખાસ પોઈન્ટ છે જયારે લોકો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર કોઈ પણ તહેવાર વિશે સર્ચ કરે રથયાત્રા હોય કે પછી બીજો કોઈ બી તહેવાર હોય તો ફટાફટ એમને એના વિશે માહિતી મળી જાય જો કે રથયાત્રાનું મહત્વ બહુ સરસ છે કેમ કે એમાં નાના બાળકો લોકોને બહુ મજા આવે છે કેમ કે એમાં શરૂઆતમાં જે હોય છે એમાં બધા હાથી હોય છે જે હાથી નીકળે છે બાર ત્યારે એ હાથી જોવાની બહુ મજા આવે છે આ વખત તે-રથયાત્રામાં અગિયાર હાથી નીકળ્યા હતા અને અગિયાર ગજરાજ આગળ ચાલતા હતા ને પછી પાછળ રથયાત્રા ની શરૂઆત થઈ હતી ચ સ રથયાત્રા ની હંમેશા શરૂઆત હાથીઓ દ્વારા જ કરવામાં આવે છે જયારે આગળ ગજરાજ જાય પછી જ રથયાત્રાનો પ્રારંભ થાય છે
હમમ છોકરાઓને તો બહુ મજા આવે આવી રીતના લાઈવ બધું જોવા મળતું હોય એટલે હવે એના છોકરાઓ કેવી રીતના છે હવે વર્ચ્યુઅલ દુનિયામાં જોવે છે. જીવે છે એટલે એ લોકો માટે આ બધું બહુ સારું છે. એ લોકો બહુ એન્જોય કરે છે આ બધી વસ્તુઓમાં તો
હા ખુબ સાચી વાત છે એ લોકો જયારે બધું લાઈવ જોઈશે ત્યારે મજા આવે છે જે નાના નાના બાળકો હોય છે જયારે આખો દિવસ થી લોકો ઘરે હોય છે ને ઘરમાં જ રહેલા છે પણ જયારે લાઈવ એ લોકો આવી રીતે હાથી ને ને બધા જોવે ત્યારે એ લોકોને બહુ મજા આવે છે હાથથી નીકળે છે. પછી રથ્યા માત્રામાં એવું છે કે હાથી નીકળ્યા પછી પાછળ જે અલગ અલગ ટ્રક હોય જે શણગારેલા હોય પોતાની રીતે જોવા મળશે ટ્રકમાં બી બહુ સરસ હોય છે બધું સરસ સરસ રીતે ટ્રક ની થીમમાં શણગારેલા હોય છે અલગ અલગ થીમ લીધે કોઈ કે ભારત દેશની સ્કીમ લીધી હોય કોઈ કે જો સ્વસ્થતાની અ થીમ લીધી હોય કોઈએ ચોખ્ખાઈ ની થીમ લીધી હોય સ્વસ્થ ભારત સ્વસ્થ વિકાસ ની સ્કીમ લીધી હોય તો એ કોઈ પાણી બચાવવાની સ્કીમ થીમ લીધી હોય કોઈએ વૃક્ષારોપણ ની થીમ લીધી હોય તેમ અલગ અલગ પ્રકારે જે ટ્રક શણગારેલા હોય છે એ જોવાની બહુ મજા આવે છે અને એ જોવા થી બી બાળકો ને ઘણું બધું શીખવા અને સમજવા મળે છે અને ટ્રક જોવાની વાત વધારે મજા બાળકોને કેમ આવે કે જે ટ્રકમાં લોકો બેઠા હોય એ બાળકોને ચોકલેટ આપે છે વેફાર ના પડીકા હોય કે પછી અ અને રથયાત્રા નો ફેમસ પ્રસાદ જે મગ છે મગ અને જાંબુ એ પ્રસાદ મળે છે ખાવા માટે એ લોકો ખુલા દિલ થી લોકોને આપે છે મગ અને જાંબુનો પ્રસાદ અને બાળક લોકો ને બધું લેવાની પડાપડી કરવાની બહુ મજા આવે છે જે ટ્રક માંથી પડે છે બધાને વેંચે છે મગ અને જાંબુનોો પ્રસાદ ચોકલેટ આપે છે ઘણા પેન્સિલ આપે છે અને જયારે ટ્રક જાય છે એની પછી છેલ્લે આવે છે ભજન મંડળી જે બધા આપણા વૃદ્ધો હોય જે ઉંમર લાયક હોય મહિલાઓય એ બધી ભગવાન ના ભજન કરતી ત સરસ મજાની એક સરખી સાડીઓ પહેરીને ભજન મંડળી માં ભજન ગાતા ગાતા ભગવાન નું નામ લેતા લેતા તે લોકો આગળ વધતા હોય છે અને એના પછી જ ભગવાનનોો રથ આવે છે જેમાં ઘણા બધા ખલાસીઓ હોય છે જે ભગવાન ન રથ ખેંચતા હોય છે એમાં વચ્ચે અખાડા વાળા બી હોય છે જો બાળકોને એ બી જોવાની બહુ મજા આવે છે ત્યારે અખાડા વાળા આવે તો જાત જાતના પોતાના કર્તવ્ય બતાવે અંગ પ્રદર્શન કરે અનેને જુદા જુદા ખેલ બતાવે અને આ વખતની ર રથયાત્રાનુંું મહત્વ એતું હતું કે એમાં મહિલાઓ બી જોડાઈ હતી નાની નાની છોકરીઓ એ બી સરસ મજાના ખેલ પ્રદર્શન કર્યા હતા જેથી જે જોઈને બી બાળકોને અને નાના છોકરાઓને પ્રેરણા મળી હતી ને આગળ કંઈક નવું કરવાની શીખવા મળે જયારે ભજન મંડળી આવે છે ત્યારે બી બહુ મજા આવે છે એવા સરસ મજા ના ભજન ગાતા હોય તો જે વાતાવરણ છે ત્યાંનું બહુ જ સુંદર અને એકદમ મજાનું થઈ જાય છે અને જે ખલાસીઓ ભગવાનનોો રથ ખેંચતા હોય છે એ જોવાની બી બહુ મજા આવે એ લોકો કોઈ દિવસ થાકતા નથી કેવાય છે કે એ દિવસે એમને કોઈ પણ પ્રકારનો થાક નથી લાગતો તો ભગવાન નો એ રીતે ચમત્કાર હોય છે કે એ લોકો મન મૂકીને રથ ખેંચી લે છે અને છેક સુધી રથને પહોંચાડે છે
બરાબર છે અને એ રથ બી સારો એવો વજન વાળું હોય છે સરસ રીતે બનાવેલો હોય છે
ભગવાન નો રથ બી બહુ વજનદારો છે ને એના અંદર બી કેટલા બધા લોકો ઉભય છે તોબી એ લોકો એટલું મનથી ખેંચે ને કે જરા એમને વજન નથી લાગત એનું અને જય જગન્નાથ નો નાદ કરતા જાયને રથ ખેંચતા જાય છે
ખેંચતા જાય છે સરસ રીતે આવી જ રીતે આપડણે ભગવાન પાસે આશીર્વાદ માંગતા રહીએ કે આપણે એના આશીર્વાદ અને રથયાત્રા હોર વખતે આપને એનો લાભ મળતો રહે ને
હા આપણને બી જગન્નાથ ભગવાન ના આપડા પર આશીર્વાદ વરસ તરીકે જેથી કરીને આપડણે પણ દર વર્ષે આવી રીતે રથયાત્રા જોતા જો કે રથયાત્રા તો આપડું જે જુનું અમદાવાદ છે જે પોળ વિસ્તાર છે એમાં નીકળે છે. આપણે બાજુ તો ઘણી વખત રતા નહીતા આપણે જોવા માટે ત્યાં જવું પડે પણ ત્યા જોવાની બી અલગ મજા હોય છે ત્યાં બી ઘણા બધા સ્ટોલ મૂકેલા હોય છે, ત્યાં આપણને સરરબત પાણી છાાસ અને પોળમાં તો આખો દિવસ જમણવાર ચાલુ જ એટલે જેટલા બી ભાવિ ભક્ તો આવે એ લોકોને ત્યાં ફ્રી માં જમાડે છેને દિલ થી જમાડે છે, પોળ ના લોકો એ બી જોવાની બહુ અલગ મજા છે, રથયાત્રામા
હા બરાબર હેલો
હેલો હા તો આજે રથયાત્રા વિશે તમારી જોડે વાત કરવાની ખુબ મજા આવે આપડે આવી રીતે વાત કરતા રહીશું અલગ અલગ વિષયો ઉપર